હલો
કેમ છો તમે
હું પણ મજામાં છું તમે કેમ છો બેન
હું પણ મજામાં છું કાવ્યા હવે બોર્ડની પરીક્ષા નજદીક આવી રહી છે તારી ત્યારી કેવી ચાલે છે
બસ રિવિઝન ચાલે છે પણ ગણિતમાં હજુ ડર લાગે છે
ડર દરવાનું નથી રોજ દો ઘંટા પ્રેક્ટિસ કરવું તો ગણિત પણ આસાન થઇ જશે
હા પણ ટાાઈમટેબલ બનાવવો પડશે નહી ન સબ્જેક્ટ છૂટી જાય
હા ચલો આજે ટાઈમટેબલ બનાવી સવારે પાંચ વાજે ઉઠીને સાયન્સ કરીએ
હા અને રાતને નવ થી ગ્યારા સુધી સોશિયલ સાયન્સ રિવિઝન હિન્દી અને અંગ્રેજી માટે રોજ એક નિબંધ અને પત્ર લિખવાનો અભ્યાસ કરીએ લેખનમાં માક્સ વધી મલે છે સ્પેલિંગ પર ધ્યાન આપવું પડશે.
હા એનસી આરટી ના સવાલ બધા પૂરા કરીએ એમાંથી જે અસ્સી પ્રતિશત પેપર આવે છે.
એકદમ સાચી વાત થઈ. એન્ડ
પછી પાછલા દસ સાલ ના પેપર સોલ્વ કરીએ.
મને તો દીક્ષા એપ પર ફ્રીમાં મોક ટેસ્ટ મળે છે. અને યુટ્યુબ પર આન અકેડમીના ની રિવિઝન વિડીયો પણ જોઈએ. ગ્રુપ સ્ટડી કરીએ હપ્તામાં દો બાર લાઈબ્રેરીમાં મળીએ. એનાથી ડાઉટ પણ ક્લિયર થાય. અને બોરિયત પણ નથી નથી થતી.
હમ્મ સાચી વાત તમારી. મોબ મોબાઈલમાં સોશિયલ મીડિયા ઓછું ચલાવીએ નહી તો ધ્યાન ભટકે.
હા પરીક્ષા પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોઈશે હવે પડશે ફોકસ કરશે.
હા ખાવા મે હેલ્દી ખાવા બદામ અને દૂધ લેવીએ દિમાગ તેજ રહે.
હા અને સાત ઘંટા ઊંઘ પણ જરૂરી છે નહી તો ભૂલાય જાય.
હા સ્ટ્રેસ સાથે તો દસ મિનિટ મેડિટેશન કરીએ મન શાંત થાય.
હા અને મમ્મી ને કહીએ કે ઘાના વાગરા વાતાવરણ રાખીએ. એ જે વિજ્ઞાનમાં ડાયગ્રામની પ્રેક્ટિસ રોજ કરીએ. ચિત્ર પર જાદા માર્ક્સ મળે અને ફોર્મ્યુલાની ચીટ બનાવી ની દિવાલ પર ચીપકઈએ આ ગણિત માં રોજ બીજ સવાલ ભૂ ભૂલ પડે તો ફરીથી કરીએ.
હા બહેન. આ કેલ્ક્યુલેટર વિના સ્પીડ વધારીએ ઇતિહાસમાં તારીખ યાદ કરવા માટે સ્ટોરી બના હા અને નકશા પર જગહ માર્ગ કરીએ. ગૂગલ માં ચાર્ટ અને ગ્રાફ બનાવના નો અભ્યાસ નો કરીએ.
હા એનાથી સમજ પણ આવે અને માર્ક્સ પણ અંગ્રેજીમાં ગ્રામર રૂલ્સ રોજ પંદર મિનિટ રિવાઇઝ કરીએ. અને અખબાર વાંચીને નય નય શબ્દ શીખીએ. હિન્દીમાં મુહાવરા ને લોકોક યાદ કરીએ.
હા નિબંધમાં ઉપયોગ કરીએ તો ટીચર ખુશ થાય કોમ્પ્યુટરમાં પ્રેક્ટિકલ ફાઇલ સમય પર જમા કરી દીધી પ્રોજેક્ટમાં પણ ડિજિટલ જ જનરેશન બનાવીએ
સાચી વાત થઈ એકદમ. શારીરિક શિક્ષામાં ફિટનેસ સાથે થિયોરી પણ વાંચીએ. એ પણ સબ્જેક્ટમાં સો મળી શકે. પરીક્ષાના એક મહિના પહેલેથી રિવિઝન તીન વાર કરવાની. પહેલા રિવિઝન સમજાવવા માટે બીજો યાદ કરવા માટે ઓર ત્રીસરો રિવિઝન સિફ ફોર્મ્યુલા અને મહત્વપૂર્ણ મુદ્દા યાદ કરવા માટે.
હા અને પરીક્ષાના એક દિન પહેલે નવીનું ના વાંચીએ પેપર ના સમય નું ધ્યાન રાખીએ આ સવાલ માટે ટાઈમ ફિક્સ હ જે આપડે તે પલે કરીએ પછી મુશ્કેલ ઉત્તર સુ્ અને પોઈન્ટમાં લખીએ ટીચરને વાંચવામાં મજા આવે
એકદમ સાચી વાત થઈ બેન અને ડાયગ્રામ મેં રંગીન પેનથી બનાવી એ જે ટેન્શન લેવાની જરૂરત નથી આપણે મહેનત કરી છે
હા આપડે બને ટોપ કરીશું ચલો સંકલ્પ લે લેવીએ રોજ આઠ ઘંટા પડાઈ હા અને એકબીજાને મોટવેટ કરી
મમ્મી કહે છે કે પરીક્ષા જીવનનો અંત નથી અનુભવ છે
હા બેન તમા તમારી મમ્મી ની વાત સાચી છે આ શીખતા માટે છે ડરવા માટે નથી રિઝલ્ટ ગમે તે હવે આપને બેસ્ટ આપીશું
હા અને પરીક્ષા પછી લોંગ ડ્રાઈવ પર જઈએ પણ પહેલે નાઈન્ટી પસેન્ટ લાવવા છે
હા મહેનત કરીશું તો મ મળજે છે ચલો આવીભ એક ગણિત નૂ ચેપટ પાંચ શરૂ કરીએ
હા સાથે સુરુ કરીએ તો જ જલ્દી પૂર્ણ થાય આ બે બેસ્ટ ઓફ લક
હા તને પણને હા આપને કરી લઈેશું
આ હવે સવારે પાંચ બજે ઉઠવાની આદત પડી અલારામ દો લગ દ લગા દએ
હા પણ રાત્રે દસ વ દસ વાગ્યા સુધી સોઈ જઈએ નહી તો ઊંઘ આવસે
એકદમ સહી થયું સાયન્સ બાયોલોજી ના ડાયગ્રામ રોજ એક બનાવીએ દિલ કિડની ન્યુરોન એફરોન એ જે લેબલ કરવાના પ્રેક્ટિસ પણ કરીએ નામ ભૂલાઈ જાય તો માર્ક્સ ઘટે ફિઝિકસમાં ફોર્મ્યુલા શીટ બનાવીએ વીક વસ ટુ આઈ આર એફવ ટુ એમ એ બધા એક પેજ પર અને ન્યુમેરિકલ રોજ દસ કરીએ યુનિટ લખવા ભૂલવી નહી
હા કેમેિસ્ટ્રીમાં રાસાયણિક સમીકરણ બેલેન્સ કરવાની ટ્રીક શીખીએ હા હોક્ષી દેશન રડક્ષન વડા સવાલનો ઇલેક્ટ્રોનિક ગમથી ધ્યાનથી ગણિતમાં ત્રિકોણ ની સાજીને પ્રતા રોજ એક એક જ ચેપ્ટર કરીશ પાછલા સાલના બોડ પેપરમાં એક ટોપિક થી પંદર માર્ક્સ આવ્યા હતા
અંગ્રેજીમાં રાઈટિંગ સેક્શન માટે ફોર્મેટ યાદ કરીએ પત્ર રિપોર્ટ લેખ
હા સાચી વાત તમારી શબ્દ સમા નું ધ્યાન રાખીએ વધુ લખીએ તો સમય જતો રહે હિન્દી માં કાવ્ય અને ગદ્ય ના સાત તો દોસો શબ્દમાં લખવાનો અભ્યાસ કરિયે
હા લેખક ન ના મને કવિતાનો ભાવ પક્કો કરીએ સોશિયલ સાયન્સમાં નકશા કામ પર બહુ જરૂરી છે
હા ભારતનો નકશો દિવાલ પર ક્રાંતિ આંદોલન ની તારીખ, પાણી થી યાદ કરીએ ભૂગોળ માં જલવાયુ, મિટી ઉદ્યોગ ના છાડ બનાવીએ અને, વર્તમાન ઘટના સાથે જોડીએ તો ઉત્તર બેસ્ટ વને,
કમ્પ્યુટર સાયન્સમાં કોડિંગ પ્રેક્ટિસ, પાઇથોન ના બેસીક પ્રોગ્રામ, એ જે અન્ય પ્રેક્ટિકલ ફાઇલ ના સ્ક્રીનશોટ અને આઉટપુટ ચીપકઈએ છે શરીર શિક્ષામાં, ખેલના નિયમ અને ઓલિમ્પિકની ઇતિહાસ વાંચીએ,
હા એમાં થ્યોરી આસાન છે અને ફૂલ માર્ક્સ મળે.
મોક ટેસ્ટ પર હર રવિવાર આપીએ. તીન ઘંટેે બેઠી ને રિલ રિયલ પેપર જેવી એ. એજે પછી સુલ સુધાર તો રજિસ્ટર બનાવીએ. કે ક્યાં ગલતી થઈ ઓર ડાઉટ હો તો તુરંત ટીચરને પૂછીએ. પેડિંગ ન રાખીએ અને યુટ્યુબ પર પીડબ્લ્યુ વેદાંતો અને અન અકેડમી, ફ્રી રિવિઝન કરલા ક્લાસ જોઈએ.
હા ગ્રુપમાં એકબીજાને સવાલ પૂછીએ ક્વિઝ ગેમ ખેલિએ હા એનાથી, યાદ પણ રહે અને મજા પણ આવે મોબાઈલમાં ફરેસ્ટ એપ, ડાઉનલોડ કરીએ પઢાઈ, સમય ફોન લોક કરે હ સોશિલ મીડિયા ડિલીટ નહીં. તો કમ કમથી કમ દો ઘંટા બંધ.
નાસ્તા ઓ ઓટ્સ, ફલ અને ડ્રાય ફ્રૂટ્સ, લેવી એનર્જી બની રહે એ જે અને પાણી, વધુ પીએ હાઈડ્રેશન થી સર, અ થી સર દુઃખે હ મિનિટ પચાસ મિનિટ પડાઈ પછી, દસ મિનિટ બ્રેક આંખ બંધ કરીએ્ સ્ટ્રેચિંગ કરીએ નહીં તો અ પીઠ દુખશે.
હા પરીક્ષા ના પંદર દિન પહેલાથી રિવિઝન પ્લાન દિ દો સબ્જેક્ટ. અને આપણી પાંચ દિવસે નોટ્સ બને ફોર્મુલા,
એડમિટ કાર્ડ, પેન, જોમેટ્રી બોક્સ પહેલેથી તૈયાર રાખીએ. એ જે સેન્ટરમાં ત્રીસ મિનિટ પહેલે, પહોંચી ટેન્શન નથી પેપરમાં પેલે સવાલ વાંચીને પ્લેન બનાવીએ, કેવા ક્રમમાં કરલો એ જે સામાન જેય પહેલે આત્મવિશ્વાસ, બધે ઉત્તરમાં હેડિંગ, સબ હેડિંગ અને પોઈન્ટ બનાવીએ. તે બડ્યા માાર્કસ મલવી એજે ટ ટીચરને ચેક કરવામાં આસાની માર્ક્સ વધે.
હા આ વાત તમારી સાચી. અને આપણે દસ મિનિટ રિવાઈઝ કરીએ ભૂલ સુધારીએ રિઝલ્ટની ચિંતા નહી કરીએ મેહનત, પર ભરોસા રાખીએ. મમ્મી કહે છે કર્મ કરો ફલ ની ચિંતા મત કરો પરીક્ષા પછી, આપને સેલિબ્રેશન કરીશું પિક જઈશું પણ વચ્ચે, પણ પહલે નાઇનટી ફાઈ પ્રતિશત નુ ટાર્ગેટ પૂરો કરીએ.
દોસ્તોને પણ મદદ કરીએ, નોટ્સ શેર કરી ઓ જેણે પઢાઈ, આ મદદ કરીએ જે સાચો મિત્ર છે એ જે નીંદ પૂરી ના હોય. તો પઢાઈ બેકાર થઈ જાય. એ ધ્યાન રાખીએ રાત્રે ગ્યાર બજે પછી બો બંધ કરીએ એઝ એ પોઝિટિવ અ એમ. એમન્ફોમેશન બોલીએ, અફોમેશન બોલીએ. હું કરી શકું છું.
હા-હા વાત તમારી સાચી.
ઇ કે પાછે.
ચલો મેડમ આપે પછે વાત કરા જય શ્રી કૃષ્ણ.